હલો
હા બોલો કેમ છો તમે
બસ અમે મજ્જમમાં છીએ તમે કેમ છો
બસ બસ અમે બી એકદમ મજામાં છે ચાલે છે
હમ તો શું છે કે અમે અત્યારે પિક્ચર જોવા માટે ગયા હતા તો મને પિક્ચર તો સારું ન લાગ્યું કારણ કે શું છે કે કોઈ પિક્ચર એવા હોય કે જોવા જેવા હોય ક તો કોઈ પિક્ચર એવા હોય તે ના જોવા જેવા હોય
હમ હા હા સાચી વાત ી પિક્ચરોમાં તો કેવું છે જે હિટ મુવી થઇ જાય છે બીજા તો ઘણા બધા ફ્લોપઅપ થઇ જતા હોય છે અમે બી જોવા જવું છે પણ એ વિચારી શક કોઈ સરસ એવું ફિલ્મ મુૂવી આવેને તો જોવા જઈએ
હમ સાચી વાત છે તો શું છે કે દેખો પહેલાના જમાનામાં તો ટીવી હતા નહ પણ બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી હતા તે શું છે કે ગામમાં કોઈ એકની ઘરે જ ટીવી હોય તો બધા એકની ઘરે બેસીને જ એકદમ ટોળામાં જ ટીવી જોતા તો એમાં મજા આવતી અત્યાર તો હવે શું છે કે તમે કોઈની પણ ઘરે જાઓ એની તો ટીવી તો હોય જ એટલે એ બધા પોતાના ઘરે જ ટીવી જોય અથવા તો કોઈ ફ્રેન્ડ સર્કલ હોય તો એ લોકો પ્લાન બનાવે કે ચાલો આપડે બહાર થિયટર માં પિક્ચર જોવા જઈએ તો લોકો પાછા પૈસા ખર્ચીને થિયેટરમાં પિક્ચર જોવા જાય તો હવે શું છે કે પિક્ચર થી એવું છે કે અત્યારની જનરેશનમાં લોકો જે છે તે પિક્ચર એવા બનાવા કે જેનાથી બાળકોનુંું માનસિક સંતુલન અને તે લોકો જે છે તે પિક્ચર જોવામાં બી રસ ધરાવે છે તેમનું માનસિક સંતુલન ખઈ નાખ છે
હમ ના ના બરાબર છે પેલા તો ખરેખર કહ તોું અમે જ્યાં રહેતા હતા ને ત્યાં મારા પપ્પા ના ઘરે ટીવી આજુબાજુ ના ચાર પાંચ ઘરોમાં કોઈના ઘરે ટીવી નહી એટલે જેવો સિરિયલ નો ટાઈમ થાય કે કોઈ એવું રવિવાર હોય તો ચિત્ર આવતું હોય એ મનોરંજન ના કાર્યક્રમો આવેય ને તો આજુબાજુ નાના બાળકો હોય ને તમારા ઘરે આવીને બેસી જાય પછી તો જેમ જેમ જમાનો બદલાવે એમ બધાના ઘરે ટીવી તો એકદમ નોર્મલ વસ્તુ થઈ ગઈ છે અત્યાર તો લોકો ના મોબાઈલ આવી ગયા છે હાથમાં એટલે મોબાઈલમાં રિચાર્જ હોય એટલે જોવું હોય પી તો ફરદેન મોબાઈલમાં સર્ચ મારે ડાઉનલોડ કરે એટલે જે બી મુવી જોવું એ જોઈ શકે છે સરળતાથી
હમ સાચી વાત છે કે અત્યારની જનરેશનમાં એક તો લોકો જે એવા એવા પિક્ચર બનાવે છે જેનાથી નાના છોકરાઓનું માનસિક સંતુલન ખરાબ થાય છે પ્લસ કે મોબાઈલ કે નાના છોકરાઓ પણ અત્યારના જમાનામાં ના છોકરાઓ એટલો મોબાઈલ જોવા છે ને કે તેઓને અત્યારે મેં એવું બી જોયું છે કે નાના છોકરાઓ બાળપણ થી તેને ચશ્મા હોય અથવા તો આંખની કોઈ બીમારી હોય તે છતાં પણ એમના માતા પિતા તેમને ફોન આપે છે જોવા માટે કે એમને એવી એટલે એવું ના ને કે એ લોકો કોને ફોન ના આપવો નહી પણ આપો પણ થોડા ટાઈમ માટે જ આપો પછી તો શું છે કે છોકરો બે કલાક ત્રણ કલાક કોણ જ જોયા કરે તો પછી તેની આંખો એ રીતના જ ખરાબ થાય પછી એને ચશ્મા આઈ જાય ને એવી રીતના પછી
કપડા ધોવા બધી હમ્મ ના-ના બરાબર છે. એમ અત્યા મો પિશનવા છે ને એને પેલું પીચર બહુ ગમે છે તારે જમીન પર છે, મિસ્ટર ઈન્ ઇન્ડીયા છે. આ છોકરાઓને જોડે તે એ લોકોને બી આનંદ વધે, ઉત્સાહ વધે જોઈને, અને કંઈક શીખવા મળે. જેથી છોકરાઓ મોબાઈલ ઓછું જોવે અને બીજી અધર એક્ટિવિટીમાં એ લોકો ધ્યાન આપે. તેમની આંખો બી ના બગડે, શરીર બી સારું રે અને ઘરની બહાર રમવા દુવા જાય. મોબાઈલ હોય તો ઘરની બહાર જતા જ નથી.
હમ્મ સાચી વાત છે તમારી. ને દેખો અત્યારના કે અત્યારના જમાનામાં કેવું છે કે પેલાના જમાનામાં લોકો ગામડે-ગામડે નૃત્યોને પેલું હાસ્ય બધું કરવા આવતા તા, પરંતુ અતારે એવું બધું બહું ઓછું જોવા મળે છે, કારણ કે પહેલાના જમાનામાં ટીવી નતા એટલે લોકો મનોરંજન કરવા માટે એ ના નૃત્યકારને અથવા હાસ્યકારને બોલાવતા તા, પરંતુ અત્યાર તો જોવા જ નહીં મલતું, અને અહ અતર ગુજરાતમાં એવું છે કે લોકો મનોરંજન કરવા માટે ડાયરો-ડાયરો કરાવે છે, કે કિંજલ દવે છે, ગીતા રબારી છે, કીર્તિદાન ગઢવી છે એવા બધા લોકોને બોલાવીને એમના ડાયરો કરાવે અને સારા ગીતોની રમજટ અને મનોરંજન પણ માણે છે.
હા બરાબર છે. એ બધા કલાકારો ડાયરો ને એ બધું નવરાત્રી ના પોગ્રામને બધું એટલું સરસ કરે છે, ક બધી નાના બાળકોથી લઈને યુવા જનરેશન થી લઈને મોટા વડીલો બધા બી એ લોકોનો વસ્તુ નિહાળી શક, એન્જોય કરી શક કે ભઈ રૂટીન લાઈફથી એકદમ મમ માનસિક થોડો થાક લાગ્યો હોય આપણને, કંઈક ચિંતા થતી હોય, કોઈ ટેન્શન હોય, તો આવા બધા કાર્યક્રમો આપણે જઈએ ને તો આપણું મન એકદમ પ્રફુલ્લિત બની જાય છે. ડાયરો હોય કેટલીક જગ્યા અત્યારે તો ધાર્મિકમાં બી કરે, ઉસ્માન મીર છે, કીર્તિદાન ગઢડી છે, ધરમના બી એટલા મસ્ત-મસ્ત કૃષ્ણ ભગવાન ના કહો, અંબા માતા ના કહો, શિવજી ના, એટલા સુંદર-સુંદર પોગ્રામો એ લોકો કરે છે ને તો આપણને મજા પડી જાય છે જોવાની તો.
હમ્મ સાચી વાત છે. પણ હવે શું હવે દેખો હવે તમે છે, મેં છે, આપણે કામ ધંધા વાળા માણસ છે, કે મેં નોકરી કરું કે ભઈ કંપની એ જવું ગમે તેવું હોય તો એ લોકો પણ પોતે પૈસા કમાવા માટે પિક્ચર બનાવતા હોય, કે તેમનું પિક્ચર જેટલું વાયરલ થાય એટલું તેમને વધારે પૈસા મલે. તેવું આપણે નથી હોતું કે આપણે જ ફિક્સ છે કે ધંધો કાતો નોકરી, બેમાંથી જે ક તે એમાં આપણો જે પ્રોફિટ થવાનો છે એ થવાનો જ છે, પરંતુ તે લોકો આવું પિક્ચર બનાવીને પૈસા કમાય છે. પણ એ લોકોને એવી ખબર નથી પડતી કે અમે જે પિક્ચર બનાવ્યું છે તેથી નાના છોકરાઓને તેમના મગજ પર કેવી અસર પડે છે, તેમને એવી ખબર નથી પડતી.
હા બરાબર છે. કેટલીક વાર છોકરાઓ એટલા બધા ડીપ ઉતરી જાય છેને કે પછી આખું એ પોતાના માઇન્ડ ઉપર લઈ લે છે, એટલ હું તો એવું જ વિચારું કે જે લોકો પિક્ચર બનાવશે એ લોકો એટલા બી એવા પિક્ચર હેવી ના બનાવવા જોઈએ કે લોકોના મગજ ઉપર અસર કરે. આમ તો અત્યારે દેશભક્તિ ગીતો, દેશભક્તિ વાળા પિક્ચરો કહો, છોકરાઓને મોટિવેશન મળે એવા પિક્ચરો કહો, અત્યારનું જે યુવાધન છે જે પોતાનો ટાઈમ મોબાઈલ પાછળ વેડફી રહી છે, એવા પિક્ચરો બતાવો કે જેથી એ લોકો મોબાઈલ ના છોડીને પોતે એવી બધી પ્રવૃત તિમાં જોડાય, સ્પોર્ટ્સમાં જોડાય, અધપ્રવૃતિ, ઘરની બહાર જાય, બીજી વ્યક્તિઓ સાથે વાતચીત કરે, કેમકે જ્યારથી મોબાઈલને એ આવી છે, આખી દુનિયા એ લોકો માટે નાની થઈ ગઈ છે. મોબાઈલ ની પાસે હોય એટલે બાજુ વાળું વ્યક્તિત્વ તો બિચારો એકલો જ બેસી રહે. ઘરના વડીલો સાથે કોઈ બેસ વાવાળું નથી અત્યારે, લોકો ફોન લઈને બેસી જાય એટલે કોની પાસે વાત કરવાનું એવું થઈ ગયેલું છે અત્યારે માણસોને.
હમ્મ સાચી વાત છે, કે દેખો અત્યારે ઘરમાં શું છે કે એમના મમ્મી પપ્પા હોય અથવા તો બા હોય એનો ફોન લઈ લે, અને તે ફોન જોવે તો કોઈ મહેમાન ઘરમાં આયું હોય તે બોલાવે તો પણ એમની પાસે આવતા નથી. કે એવો ફોનમાં જ એટલો લીન હોય કે કે તેઓ ઘરમાં કોણ આવે છે, જાય છે, એમાં એનું ધ્યાન જ નથી હોતું. ખાલી ફોનમાં જ ધ્યાન હોય છે. એટલા માટે લોકો છે ને વિચારું કે લોકો એ તેમના નાના છોકરાઓને ફોન ઓછો આપવો જોઈએ, અને જે મૂવી ને એવું બધું છે તે એવું બધું તો ના જ દેખાડવું જોઈ એમ. હા પછી એવી-એવી કોઈ મુવી હોય કે જેમાં હસી મજાક હોય, પછી હાસ્ય માટેનું હોય, તો એવી મુવી તમે દેખાડી શકો છો. પછી તમે અહ આવું અલગ રીતની મુવી હોય ને પછી તમે અઢાર વરસથી ઉપરના માટે હોય ને પહી તમે નાના-નાના છોકરાઓને લઈ જાવ, દસ વરસ વાળા, આઠ વરસ વાળા છોકરાઓને તો પછી તેમના મગજ
હમ્મ ના, ના. ના, ના બરાબર છે. કેમ કે કેવું છે મોબાઈલ તો એ ખરાબ વસ્તુ છે ને ક એ મોબાઈલ છો છુ છોકરાઓના હાથમાં આપી દઈએ છી છે ને પછી એ લોકો આજુબાજુ રમવા નથી જતા. પેલા તો કેવું આપડા જમાનામાં ફોન જ નતા. એટલે આપડે તો કેટલી બધી પ્રવૃત્તિ કરતા, બપોરે તડકો હોય, ઘરમી હોય, ઠંડી હોય તો બી ઘરની બહાર પકડ દાલ રમવા જતા રયે, થપ્પો રમવા જતે, છોકરા બધા ભેગા મળીને કઈ ને કઈ ને પ્રવૃત્તિ કરતા જ હોઈએ, ચલો આજે આ રમીએ, આજે પેલું રમીએ, નવી-નવી ગેમો શોધીએ. દોડપકડ રમીએ, ફૂટબોલ રમીએ, ક્રિકેટ રમીએ, બેડમિન્ટન રમીએ, અને તો સ્પોર્ટ્સ નું તો જાણે લેવલ જ ઘટી ગયું છે, કેમ કે મોબાઈલ હાથમાં હોય એટલે ઘરની બાર છોકરાઓ નીકળતા જ નથી, એટલે એમનું સ્વાસ્થ્ય પણ એટલું બગડે છે.
હમ્મ સાચી વાત છે. કે શું છે કે દેખો પેલા તમે કીધું એમ કે લોકો એમના છોકરાઓને રાતે રમવા મોકલતા તા, પરંતુ અત્યાર તો એવું જોવા જ નહી મલતું, કે રાતે કોઈ પણ છોકરું તમને ગામમાં એવું દેખાય જ ના કે રાતે બધા ભેગા થઈને રમતા હોય, બધા તમે જુઓ તો કે ગામના ચોતરા પર બેહીન કાં તેમના ઘરના ઓટલા પર બેહીન ફોન જ જોતા હોય છે, એટલે મેં તો એવું જ કહું છું કે એ અત્યારે એ વસ બધી વસ્તુ બહું ખરાબ છે, એટલે મે તો એવું કહું કે ફોન વાપરો પણ એટલો મીડિયમ થોડોક લિમિટમાં વાપરો એમ, પહી તમે ઓવર લિમિટમાં ફોન વાપરો તો પછી તમારા મગજ પર પણ એવી ખરાબ અસર પડી શકે.
હા બરાબર. પેલા તો કેવું આપડે મોબાઈલ ના હોય એટલે નવી-નવી ગેમો સુધી રાખ્યા તો મોબાઈલમાં જેટલી બધી ગેમો હોય છે એટલે છોકરાઓને કહીને આપડે ચલો બહાર રમવા જઈ, ના, ના મેં તો મોબાઈલમાં ગેમ રમું છું ને, મેં તો મોબાઈલમાં આમ કરું છું, એટલે લોકોનો રસ્તો મળી ગયો છે. હા મેં મોબાઈલમાંથી ભણી લઈશ. આપડે કે ચાલ ટ્યુશન જાવાનું, ના, ના મેં મેં તો ભણી લીધું છે, મેં તો જોઈ લીધું છે, મને તો ખબર તમે લોકો જાઓ, એટલે પરિવાર માં ડિસ્ટન્સ વધી જાય છે મોબાઈલ ના કારણે. પેલા કેવું હતું મોબાઈલ નતા એ બાળકો હંમેશા માતા પિતા સાથે પોતાના ભાઈ બહેન સાથે એટલા હળીમળીને રહેતા તા અત્યારે મોબાઈલ ના કારણે દરેક ના હાથમાં મોબાઈલ આઈ ગયો, એટલે દુનિયા એટલી નાની થઈ ગઈ છે કે પેલા તો વાત કરવું એટલું અઘરું હતું. આપણે ચીઠ્ઠી લખવી પડે, લેટર લખવો પડો. હવે મોબાઈલ થી આઈથી તો ચલો હા ભાઈ મળું છું-મળું છું એવું થઈ ગયું છે.
સાચી વાત છે. સારું તો ચાલો મેં તો મને પછી કોઈ દિવસ વાત કરીશ.
હા-હા આવજો.
ઓકે